હલો.
હા ભાઈ, બોલ બોલ.
આવે છે અવાજ?
હવ હવ. ક્લિયર ક્લયર.
શું કરે હે?
બસ બેઠા જા-
એવું જમી બમી લીધું?
હવ, જમી લીધું.
ઓકે શું કે કામકાજ?
બસ હાલ હ ઘ્યારે ધીમે ધીમે ધીમે
એવું-
હમ.
શની કંપનીમાં છે હતું.
છે ક્લે લગતી કંપની મતલબ ના ભ જમીન માથની કે ના ક્લીયર લગતી હ એ બ કંપની છે.
ઓકે માટીની
હા
અરે ર તો હું પણ એમાં જ છું.
અચ્છા
હા
કે કંપની
હમ અહયા ભુજમાં હે મતલબ ભુજમાં ઘ મોટા બધો પ્લાન્ટ એ છ સાત જગ્યા એ પ્લાન્ટ એના
શું એ શું કરે એ લોકો
એ પણ માઇનિંગ ન જ મતલબ જે તું કે છે. ને મિનરલ્સ નું
હા હા હા
હા એજ બધું મતલબ મિટરલ્સ ની માઇનિંગ ને એની જ કંપની મટલ માઇનિંગ.
અચ્છા મેટલ પણનેક ટ એમમાંથી
તારમાં કોલ આવે છે.
ના ના મેશ મે જ
ઓકે ઓકે હા તો મતલબ એની જ કંપની મેટલ માઇનિંગની.
હું હું
મેટલ ને શું કરું વોશિંગર થાશો
હા મેટલ મતલબ વન ટાઈપ ઓફ અ આયરન વરનેબલ કેવાય ને બોક્સાઈટ હે એ બધું આય મેટલ જ કેવાય ને અવે બધી આયરન કાઢ લઉં તો મેટલો વર થઈ ગઈ
અચ્છા આયનોડ કેયી મ બોકસા ટેપમાં આવે કે
હા વન ટાઈપ ઓફ બોક્સાઇડ ને પ આયરન વોર કહી શકો એમાં આયરનનું પ્રમાણ વધી જાય તો મતલબ આયરન વોર એવી રીતે
પછી સમાં યુઝ થાય?
અરે મેટલ મતલબ તારું લોખંડી નું લોખંડો તો આપડે ઘણી કેટલી જગ્યા એ યુઝ થાય એપ્લિકેશન તો કેટલી બધી
બોક્સાઇડમાં હાય આયન ટાયીપનું કન્ટેન હોય એમ ને
હા હાયઆયરન હોય તો મતલબ એની હોવ બેનીફી ફિસિસિન કરી ટેકનિક થી આયરન અલગ કરી નાખે.
તોછા ઇ પછી જેમ આયન વસ્તુમાં જાય એમ ને
હા જે પણ લોખંડ ની ઇ વસ્તુ બનતી હોય એ બધામાં હજી ઇક બોકસાઇડ માંથી પેલું પ અલગ કરે ને એલ્યુમિના એનું તો બઉ ચાલે હા
અચ્છા રીચ કાંડાની ઈચ છે એમને
હા મતલબ હાઈ પ્યોર ના હોય હાઈ પ્યોર માટે હજી પ્રોસેસ કરવી પડે પણ લો પુરિટી વાળું મળી જાય.
અચા
હું હ
તમાટે ફેમસ એમ ને-
હા.
કેવું કેવું છે નેય? કેવું કેવું એ જમીનો મતલબ કેઓને અ મતલબ
તો કુદરતી છે બધું ભાઈ હિ
ઇના ઓ તો કાઈ ના દાસ કેવું હોવ
ક્લેમાં બધુંશોતો ખરું કેટલું બધું મતલબ માણસોએ સંશોધન કર્યું હે અહિયાં આપડે મતલબ હા કચ્છમાં, કેટલા ટાઈપ ની માટી નીકળે.
આબાજુ મતલબ હજી તો ચાલુ ચાલુ જ છે મતલબ હજી માણુંઓ લીધા કરે લીધા કરે.
હા હજુ તો સંશોધન ને ચાલુ અહે, હજુ તો એવું બી ઘણું બધું હશે કે જે હજી મતલબ સંશોધન થીયું નથી એનું હ ને?
હ એ તો મતલબ આમ કોઈ એમ ના કઈ શકે મને બધું આવડે એટલું
હા ના એ તો વાત અલગ જ છે એ તો એમ તો ભેગું થાય જ ની ક્યારે.
હવ.
કે મને બધું આવડે એવું?
હમ્મ.
હમ્મ.
અને મતલબ આમ માલ પણ કેટલો એ હા માલ પણ કેટલો, જોન પૂરો નથી થતો હજી માણસો
કેટલા વર્ષોથી, હ કેટલા વર્ષોથી ચાલુ અહે માઇનિંગ.
પચા, સાઇઠ, સિત્તેર વર્ષ થી ચાલુ તાં માણસો કરે.
તો પછી. હજુ તો કેટલા વરસ સુધી ચાલશે એમ.
તો, કેટલા માણસો ટના ટન ટન ઓર્ડર નાખી દેતા હશે મહિને મહિને કેટલા ટનો. હજાર
હા, તો શું. હજારો લાખો, લાખો માં ટનમાં જાય છે મટ્રીરિયલ.
તો પહિ.
બિલ. હજી તો મતલબ, હવ. હજુ તો મતલબ આ કડિયાતધ્રો બાજુ નો અલગ અલગ ટાઈપ ની હશે મટે મટ્રીરિયલ હજુ મતલબ. સંશોધન અ ચાલુ થશે લગભગ હે ને? કેમ કે હજુ તો એ બાજુ તે જોયું ઘણું બધું મતલબ મેગ્નેટિક ને બધું ઘણું બધું મ ટ્રીરિયલ હે, પેલું તે પેલું જોયું ને મેગ્નેટિક પોઈન્ટ વાળું?
હા ઈ ખબર ની કેમ થાય એવું?
હા એજ ને મતલબ ત્યાં ઓલું પ અ પસાર
હમ્મ કર કર્કવૃત પસાર થાય ને?
કર્કવૃત કે હા એવું કઈ થાય ને એટલે.
કર્કવૃત છે ને મિડલ મિડલે રેખા ઈ છે.
મતલબ તો એ હા એવું સમજી લે ને મતલબ એની મતલબ જમીનમાં મેગ્નેટ છે એવું કહી શકીએ ને?
હા એન કને વધારે હશે.
તો પછી મેગનેટ હે મતલબ મેગ્નેટિક મટીરિયલ હૈ અંદર. હમ્મ.
ટ્રોંગ હસે મતલબ અમ પ્યોર ટાઈપ વધારે એવું લાગે. આ એ ટિવ આ એ ટિવ વેલો.
તો આખી કારને બ ટ્રક ને બધું એમ નેમ ખેંચી લે એ છે તો મતલબ કેટલો સ્ટ્રોંગ હશે?
હમ્મ, ત્યાં કોઈ ની કર્યું હા ત્યાં કોઈ નહી કર્યું હો?
ચાલુ જ હશે કા પછી શું ખબર ક કન્ક્લુઝન ઉપર હસે.
હમ્મ, આ માટે એટલો બધ એટલો બધા વ્યક્તિ એક્ટિવ મળી જાય તો પછી તો મતલબ આઇરની તો કેટલી ડિમાન્ડ હે મોંઘુ કેટલુ આવેરુ.
હમ્મ, આ બધું મતલબ ઇલેક્ટ્રિસિટીમાં ને મેગ્નેટિક ફીડ ને બધુ અપ્લાય થાય તો કેટલ બધું યુસ થાય ખબર મેગનેટ?
હમ્મ, એ તો હારુ સ્ટીલ આવી ગ્યું એટલ મેગ્નેટ નું અથુક આયન ની જગ્યાએ લઈ લીધું એને. ના કા તો, મોંઘુ પડત.
આયરન ની મતલબ શું વેટમાં તો હાલ જ લઈ લેવાનું તમને. પ્યૉર હોય તો ત વેટ કન્ડીશનમાં તો બધું કટાઈ જવાનું હોય. મોસ્ટ ઓફ મશીનરીઓને બધું હા, બધું પાણી બાજુમાં જ હાલે હે.
એ નેચરલી કે બચારો પાછડ પડી જાય.
તો અત્યારે સ્ટીલમાં એકાઠ લાગવા માંગ્યા જોયું નહી તુવે.
અરે અમારી પાહે મશીન હતું ઈ પો પાસ સ્ટીલનું હતું મતલબ પેલે બનાવવાનું હતું તેનો એક બાઇલનો એનો એક જે છડીયો ટાઈપ આવેને એક પિલ્લર ટાઈપ એ કાટ થઈ ગયો આખ્યા કારાડ થઈ ગયો તેનો ટ્રક ને પછી એન્જિનયર આવ્યો મતલબ કઈ બીજા કામ થઈ ગયા ને બતાય્યું ને કે આ સ્ટીલ નું બનાવ્યું કે આયનનું બનાય્યું. તો તમે સ્ટીલ નું બનાવે જોઈ તો કે આ કેમ આવું થે તો કે તમને ખબર નથી પેલી વાર અમે જોયું કે
હે હે હે પણ એવું એમાં એવું છે ને આ કચ્છનું પાણી જેવું છે ખબર તને એમાં સોલ્ટ જે બહુ સોલ્ટ તે ન
હા એટલે જ.
તો લોકડ ને સ્ટીલ ને કટાવી દે એવું છે.
એ આ કે મતલબ આ કઈ દિયમ ફર્યો હશે પણ એને આવું પહેલી વાર જોયું કે મારે એ જોવું હોય એ પોતે ફો પાડી ગયો કે આવું કેમ થયું.
હે કેતો હતો આપણ જે બી લાગે.
હા અહીંયા મતલબ પાણી એવુ થોડુ
બહુ પાણી ખરાબ હૈ યાર બહુ પાણી ખરાબ હૈ. હે અહીંયા હા અહીંયા હું યુનિવર્સિટીમાં હતા કચ્છ યુનિવર્સિટીમાં ખબર. ત્યારે મતલબ હોસ્ટેલમાં નાહવાનુંને પાણી આવતું ને એકદમ મતલબ કલર વાળું આવતું મતલબ ડોળું પાણી આ ડોળુ નું જ હોય હા એવું પાણી આવતું બોલ. બોર માંથી ને હવે શું ખબર.
કોઈ કો માણસોને મતલબ પાણી લગતા રોગી કેવા ને ચામડી લગતા આન આમ.
હા થાય જ ને પછી તો. કચ્છમાં એ પ્રોબ્લેમ તો છે.
સમુદ્રી ઈલાકામાં જે રે વધારે માણસ ને વધારે થાય ચામડી લાગતા રોગો.
હ એ છે અમે તો આમ પણ સમુદ્ર બાજુ ના જઈએ તો સમુદ્ર એ સમુદ્રમાં મારા ઘરની બાજુમાં આ ગામડે તો મતલબ દસ પંદર કિલોમીટર મા તો દરિયો આવી જાય.
હા દરિયો તો પૂરું થઈ ગયો.
હમ્મ તે પાણી હો પાણી ખારું હે તો એક બાજુ હું હે અમાર ગામની પછી જાવ ને તો આમ તો દરિયા સાઈડ તો ખારું પાણી છે બીજી સાઈડ જાવ ને આમ તો મીઠું પાણી છે.
અચ્છા તો તુલસીશ્યામ કેતા એ તમાર બાજુ આવ્યું કે.
ના ના તુલસીશ્યામ હજુ દૂર થઈ જાય મતલબ બ આખો રૉડ કઈક અલગ પડી ગઈ કે આ બાજુ થોડું આગળ છે અને અહિયાં થી રાજકોટ થી જાઓ ને તો એ મતલબ એ અને અમારું બી સરખું જ થાય.
અચ્છા ગરમ પાણી ત્યાં નિકળ્યા ને કન્ટિન્યુ.
હમ્મ એ સવાલ આમ ખબર નહીં કેમ નીકળે નહીં.
હા બધું ખબર નઈ કુદરત ની કળા છે.
હા એ જે સોલ નથી થ્યું કે કેમ ગરમ
હ હા નથી થયું.
ગયો ત્યાં
હે ના નાનો હતો ત્યારે ગ્યો તો.
અચ્છા.
પછી મોટો થઈને મેં સ મને સમ અ સમજવા માંડ્યો પછી નથી ગયો.
હ હ
બાકી તો મેં તોડકાડ નહી એવું નથી હી હી હી. આ તો કઉ છું મને ખબર નથી ત્યારે ગયો તો એમ.
હા ના ના મતલબ આમ માણસ ને કુતુંગલ જાગે કે શું હસે બધું એમ.
હ હા કેમ થતું હશે આવું.
હા કોક કોક તો વસ્તુમાં સાયન્સ પાછળ પડી ગઈ.
હમ મતલબ કુદરત સામે બધું નકામો છે શું કેવું. એવું થાય કે બધું સાયન્સ થી હાલે હ તો એ વાત માં માલ નહી
હ કહેવાયને કે મલે માણસ જીવતો ત્યારે જીવતો હોય ને મતલ મ જાય તો એ શું વસ્તુ છે હાલી જે મરી જાઈ માણે.
તો.
શરીર તો આખું અહીયા બધું અયા તો એવું તો શું વાસ્તુ જે નીકળી જાય.
હમ એવું શું હોય જે બંધ થઇ જાય.
હા.
એ. એ એ.
હા એમાંથી કઈ. એવું નથી કે હાથ પગ ગાયબ થઈ જાય અને માણસ મરી જાયવું તો ક્યાં મતલબ એવું. કંઈક વસ્તુ બહુ ઓછા વેટવાળી કે મતલબ જે કહી શકીએ.
નીકળી જાઈ અ. પછી ઓટોમેટિક આમ બોડી ઉલટી રિએક્શન કરવા માંડી જાય મતલબ આમ.
હમ હમ.
હેવી થાતું જાઇન ઓલું આમ મલી જાય અજીબ અજ છે બધું.
હવ.
શરીર હાલે એ મોટી વસ્તુ છે ગમે.
હા એ એવા તે વા જે.
હા એનું તો અલગ જ એક
હા હા શરીર હાલે હૈ કે હલાવે હૈ શરીર.
તા મતલબ તાજી દ સમા સમ માણસ જે ધ્યાન પોચ્યો કે છે કે હાલે ઈ આલે મતલબ સુકામ આલે ઈ તો અલગ જ વસ્તુઓ.
હમ.
પેટનું કામ આવ્યા તે બછી એ જ ખાલીને વર્કિંગ જ સમજીએ કે.
થિયરી સમજી હકે પ્રેક્ટિકલ વાર લાગશે ને
શુ છે આ તે ઓ કઢે જ નહીં.
હમ હમ હમ
હેમાં હેમાં તો સાયન્સ એ નથી.
ખબર નહી તો આગળ હેને.
હવ.
હમ.
બધી વસ્તુન ઘન. ધીમે ધીમે નીકાડે સુઆની ગોડી સુઆની ગોડી બના ગોળી કોઈ ના બનાવી હકે
મને લાગે ઉઠવાની ગોળી ધીરે ધીરે બનશે ખરી
અઘરું ઓલો આમ ઊઠવાની ગોળી ઈ તો માણસ આંખો અલગ દુનિયામાં આલો જાય.
એટલે હુંહે સુવા સુવા માટે એવું કઈ સિસ્ટમ નથી મતલબ ટેકનોલોજી નથી તેનાથી સુઈ જાય માણસ એટલે ગોળી આપવી જ પડે ઉઠવા માટે તો માણસ આલારામ ફિક્સ કરી શકેને. એટલે ટેકનોલોજી છે જ હમજ્યો એટલે એ પછી વાત અલગ છે. એના માટે અલગ થી જુગાડ કઈ કરવા પડશે એમ. કે મતલબ ઝાપટ મારવાની ચાલુ કરે હાથ રાખે આર્ટિફિશિયલ
ઘંટા વંટા વગાડવા ના આતે ના ઉઠે
હા.
હમણાં ઉદ હા હમણાં ઉજ્જૈન ગયો હતો ને
હા હા.
તો મતલબ અમે લોકો નક્કી કરી તું કે મતલબ વેલા ઉઠશું એમ. તો કાલભેરે મલી જઉ ત્યાં ભીડે આખોદી મરે ફૂલે દર્શન કરવા તો વહેલા નીકળી જાય તોથી સાંજ સુધી નવરા થઈ જાઈ એમ.
હમ્મ હમ્મ.
તો મેં કીધું ભલે મેં કીધું પછી અલારમ રાખી દે સવારને વેલો એ તો સાડા પાંચે એલારમ રાખ્યો અને કે સાડા પાંચે એલારમ રાખીને મતલબ ફ્રેસ થાન ટાઈમ લાગશે થોડુ સાતેક વાગે નીકળી જાશુ મેં કીધું ભલે
હા હા.
સાડા પાંચ અલારમ રાખ્યો ન ઉઠે ન ઉઠે મેં એક બે તો મેં ધીમે ધીમે થપ્પડ મારી તો ઉઠે નહીં સાડા પાંચ થી છ છ કલાક દોઢ કલાક તો ભાગ્યો પાંચ દસ મિનટ પાચ દસ મિનિટમાં વાગે મેં કીધુ કેમિકલ ઉઠે તો હારો નકર છેલ્લા બાકી કંટાળીને આજ અલાર્મ મે જ બંધ કરી નાખ્યું જાવ ભાઈ ઉઠે જ નહી હો. હા ઉઠે જ નહીં હું કંટાળો આજ એલાર્મ બંધ કરી હું હુઈ ગયો મે કયો જાય ખુલે ત્યારે જાશું ભાઈ. પજાં આટા ખુલ્યા તો અર હું તો ઉઠી ગયો હું તો ઉઠી ગયો ભઉને ઉઠું એ કરવાનું એકલા જીને આપણે હું કરવું
હા તો કઈ ના થાય ભાઈ
બસ આઠ વાગે ઉઠાડે આઠ વાગે મને ના વેમ